હલો
હલો હા નમસ્કાર નમસ્કાર.
હા હા.
મારા હા તો આજે આપણે લિફ્ટ વિષય ઉપર વાત કરીએ.
હા હા,
લગભગ દરેક મોટી બિલ્ડિંગમાં લિફ્ટ આપણને જોવા મળતી હોય બરાબર ને.
હા હા. આજકાલ તો મોટી બિલ્ડિંગ છે, સ્કૂલો છે,
એમાં પણ છે, સરકારી હોસ્પિટલો છે, દર્દીઓ માટે છે, પ્રાઈવેટ હોસ્પિટલો છે અમુક દર્દી ચડી ના શકતા હોય તો લિફ નો ઉપયોગ કરતા હોય છે
કીધું એમ ખાસ કરીને મોલમાં હો તે જોવા મળતી હોય, ઓફિસમાં હોય હોટે લમાં હોય એપાર્ટમેન્ટમાં હોય આવી ઘણી બધી જગ્યાએ જે છે લિફ્ટ ઉપયોગ કરવામાં આવતો હોય છે પહેલાના લોકો કો માત્ર સીડીઓનો જ ઉપયોગ કરતા હતા પરંતુ હવેથી બધા દરેક લો લિફ્ટ થી ઉપર નીચે જવું જે સરળ બની ગયું છે એટલા માટે જે છે, બધા લોકો લિફ્ટ નો જ ઉપયોગ કરે છે પેલા લોકો જે છે સીડી ચડતા ઉતરતા એમાં ઘણો ટાઈમ પણ લાગતો હતો અને વૃદ્ધ વૃદ્ધ જે છે ચડી પણ ના શકતા ઉતરી પણ ના શકતા તો જેના કારણે એનો વિકલ્પ જે શોધાણો છે લિફ્ટ એનો યુઝ અત્યારે નાના બાળકોથી માંડી અને અને વૃદ્ધ લોકો સુધીના દરેક લોકો જે છે, આ લિફ્ટનો ઉપયોગ કરે છે. જેના કારણે જે છે સામાન ઉંચકવો પણ સરળ બની ગયો છે અને ઉપર થી એપાર્ટમેન્ટમાં કદાચ પંદર વીસ ના ફ્લોરે રહેતા હોય તો જમું અને ઉત્તરવું પણ સરળ બની ગયું છે.
હા એપાર્ટમેન્ટમાં જો રેતા હોય તો બધા જ નાની ઉંમર ના ના રેતા હોય કો એના મોટી ઉંમર ના પણ રેતા હોય એટલે ઈ લોકો માટે સારું અને સરળ બન્યું છે અમુક એપાર્ટમેન્ટમાં તો એ સુવિધા નથી ત્યાં તો બહુ જ અઘરું પડી જાય છે, એ લોકોને રહેેવું અને જીવવું કારણ કે દૂધ, શાકભાજી, ફળો, અને કરિયાણા ની ઘણી વસ્તુ તમામ વસ્તુઓ નીચે લેવા આવીવી પડતી હોય છે, ખરીદી કરવા અને કોઈ મહેમાન આવું કોઈ રિકષામાંથી તો બધાને લેવા છાપા બધાને લેવા ઉતરવામાં ઘણો ટાઈમ એ લોકો. ને જાતો હોય છે અને એટલી બ તો ઘણા બીમાર પણ થઈ જતા હોય છે ઘણા માટે તો કસરત સારી છે પણ. જાજુ વધારે થઈ જાય ત્યારે થોડુંક અઘરું પડે છે
હા અને બીજું વસ્તુ એ કે તમને ખબર છે કે લિફ્ટ કેવી રીતે કામ કરે છે તો એનું થોડું ઘણું માહિતી આપું કે. મોટર હોય છે એમાં સ્ટીલ ના કેબલ હોય છે કાઉન્ટર વ ટનીમત. લિફ્ટ જે છે એ ઉપર અને નીચે જતી હોય છે આપડે બટન દબાવ કે તરત જ લિફ્ટ જે છે ને એ આપણા નિયંત્રણમાં આવી જતી હોય સિસ્ટમ એનું યોગ્ય મળે એટલે તરત જ એ આપણને આપણે ફોર્થ ફ્લોર દબાવ્યો હોય ક્લિક કર્યું હોય તો એ આપણને ડાયરેક્ટ ચોથા ફ્લોરે જ જઈને ઊભી રહી છે એટલે એ સિસ્ટમ જે અંદર ગોઠવવામાં આવી છે એ ખૂબ જ સરસ હોય છે અને સારી આપણી ઇન્ફોર્મેશન આપે છે સાચી આપે છે એમ કે જો. ચોથો ફ્લોર દબાવ્યો હોય આપણે ચોથા ફ્લોરે જવું હોય તો એ પ પાચમાં ફ્લોરે જઈને નથી ઉભી રતી ચોથા ફ્લોરે જ રહી છે
તમે બરાબર કીધું પણ જયારે એનો. સદુપયોગ થતો હોય છે ત્યારે તો ઘણું સારું જ આપણને લાગે છે એનું કામ પણ ક્યારેક ક્યારેક બાળકો માટે આપણે જોઈએ છીએ ક્યારેક વિડિયાઓમાં ત્યારે આપણને બહુ જ ભયંકર લાગે છે કે આના તલીફ ન વધતો સારું હતું કોઈ કોઈ ન બાળક અંદર ફસાય જતું હોય છે લાઈટ વહી જતી હોય છે અને ઘણો કેમ કે સારું તો વધારે છે ખરાબ ઓછું છે. પણ આવું ક્યારેક બને કે છોકરું અડ અડધું આવું હોય અડધું ના આવું હોય બહાર રહી ગયું હોય ક્યારે ઈ સંકટ કેટલું પડે છે
સાચી વાત કીધી અને કેટલીક લિફ્ટમાં જે છે એ અત્યારે સ્માં લીફો આવી ગઈ છે કે એમાં આપ ટચ સ્ક્રીન હોય છે અવાજ દ્વારા પણ જાહેરાત અને ઉર્જાની બચતની સુવિધા થતી હોય છે. એટલે આપણે ખાલી ચોથો ફ્લોર ક્લિક એય નહી કરવાનો ખાલી ટચ જ કરીએ કે ફોર્થ ફ્લોર અથવા તો બોલીએ ફોર્થ ફ્લોર તો પણ એટલી સ્માર્ટલી આવી ગઈ છે કે જે આપણને ડાયરેક્ટ આપણને ફોર્થ ફ્લોર ઉપર લઈ જાય છે એટલે સૌથી મોટો લિફ્ટ નો ફાયદો એ છે કે સમય અને મહેનત બંનેની બચત કરે છે
હા હા ઘણા એવા કામ હોય કે એને પાંચ પાંચ છ છ છગ્યા કામ હાલતા હોય કોણ કો કામ હાલતું હોય. ત્યારે ઈ લોકોને આવા ટાઈમે પાંચ મિનિટ ખોટી થાવું પણ. વ્યવસ્થિત ન જણાતું હોય ત્યારે લિફ્ટ બહુ સરળ કામ કરી આપે છે.
અને ખાસ કરીને જે બહુમાળી મકાન જે છે બહુમાળી બિલ્ડિંગની જે. હોય છે સીડીઓ ચડવી જે છે ખૂબ જ મુશ્કેલ હોય છે એમાં પણ કેટલાક લોકો. જે છે પંદર મો ફ્લોર વીસ મો ફ્લોર ત્યાં સુધી રહેતા હોય તો ત્યાં ચઢવું ઉતરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો ત્યાં પણ લિફ્ટનો સારો એવો યુઝ કરવામાં આવે છે.
હા હા લિફ્ટથી જો આપણને ઘણો સમય બરબાદ નથી થતો ઘણા અટકેલા કાર્ય હોય એ ટાઈમસ હ પોહચી જઈએ અને આપણા આપણા કાર્ય પૂરા કરતા હોય છે એટલે આપણને ઘણો ફાયદો થાય છે એ.
હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવા માટે પણ લિફ્ટ જે છે એ ખૂબ જ જરૂરી છે કેમ કે લિફ્ટનો ઉપયોગ કરતી વખતે દર્દીઓને કશું પણ પ્રોબ્લમ થતો નથી જે ચડી ઉતરી ના શકતા હોય એવા જે હોય છે વૃદ્ધો એમના માટે પણ ખૂબ સારી એવી લિફ્ટ જે છે ઉપયોગી બને છે.
હા હા. જય્યારે જો ઓપરેશન થયેટર માંથી પેશન્ટને બહાર કાઢવામાં આવે છે ત્યારે પરબાર રોજ સ્ટેકચર હતો અને જયારે પેશન્ટ ઘરેથી આવે છે ત્યારે પણ ચાલવાની પોઝિશન માં ઘણી વાર નથી હોતો ત્યારે પણ લિફ્ટ નો બહુ જ ઉપયોગ આપણેે કરીય છીએ. અને પેશન્ટ સુરક્ષિત રહે છે. કારણ કે ચાલવાની પોઝિશન ન હોય એક જ જેવી પરિસ્થિતિ હોય ત્યારે તો આપણને એમ જ થાય કે આ લિફ્ટ હતી તે આપડે કામ આવું નહીતર માણસ અત્યારે ન હોત.
એટલે લિફ્ટનો ઉપયોગ કરતી વખતે ઘણા બધા એવા નિયમો જે છે એ ધ્યાનમાં રાખ વા જોઈએ પેહલા પેહલું એ છે કે અંદરના લોકોને બહાર આવવા દેવા જોઈએ પછી જ આપણે અંદર જવું જોઈએ એટલે ધક્કામુકી ના કરવી જોઈએ. લિફ્ટમાં પછી વધુ વજનની મર્યાદા કંઈક હોય છે કે લિફ્ટમાં તમ તમે સિત્તેર કે કિલો સુધી જ લઈ જઈ શકો કોકલિફ્ટમાં બસો કિલો સુધી ની હોય છે તો જેની વજન મર્યાદા છે એજ પ્રમાણે આપણે વજન લઈને જવું જોઈએ એના કરતા વધારે વજનના ન લઈ જવો જોઈએ મર્યાદા કરતા વધારે અને લિફ્ટમાં દરવાજા જબર જસ્તી ખોલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કેમ કે ઓટોમેટિક સિસ્ટમ હે તો ઇ એ પોતાની રીતે જ ખુલશે અને બંધ થશે એટલે જબરજસ્તી ના કરવી જોઈએ અને જો લિફ્ટ થોડા સમય માટે અટકી જાય તો ગભરાવાનું નથી એમાં ઈમરજન્સી બટન જે આપેલું જ હોય છે એ તરત જ દબાવવાનું હોય છે જેના કારણે આપણને મદદ માટે છે એ વધારે રાહ ના જોવી પડે કેમકે એ જે બટન આપણે ઇમરજન્સી દબાવીએ એટલે આખીર સોસાયટીમાં આખી ગમે ત્યાં હોય ત્યાં બ બધે જ સાયરન વાગવા માંગતું હોય છે જેના કારણે બધાને ખબર પડી. જાય કે લિફ્ટમાં કોઈ વ્યક્તિ જે છે એ ફસાયેલું છે એટલે વધારે ગભરાવું ના જોઈએ અને ડાયરેક્ટ ઇમરજન્સી બટન જે છે એ દબાવવું જોઈએ.
તમે સરસ વાત કરી મુદ્દાની કે ઈમરજન્સી બતન દબાવવું જોઈએ તો જ બધાને ખ્યાલ આવે નહીતર કોઈને ખબર ના પડે કે કોઈ હાલો અજાણી વ વ્યક્તિ અંદર ફસાણી હોય સોસાયટીની ના હોય પણ સોસાયટી તેમાં માં અ મહેમાન તરીકે આવી હોય તો એને તો કોઈ ઓળખતું ન હોય બૂમો પાડી પાડીને થા લિફ્ટથી કઇ અવાજ બહાર નીકળેને કાઈ કોઈ બચાવી શકે નહી. પરંતુ તમે આ જે બતાવી એ વ્યવસ્થા બહુ જ સારી છે.
લિફ્ટમાં ક્યારેય કુદા કુદી પણ ના કરવી જોઈએ કારણ કે તે લિફ્ટની કામગીરી જે છે એને અસર કરતી હોય છે એટલે નિયમિત જાળવણી જે છે ખૂબ જ જરૂરી બને છે સમયસર તપાસ કરાવવાથી લિફ્ટ જે છે એ સુરક્ષિત રહેતી હોય છે અને આજે લગભગ દરેક બિલ્ડિંગમાં જે છે એ આધુનિક લિફ્ટની જરૂરી સુવિધા જે છે એ બની ગઈ. એ છે. અને તેના વગર ઊંચી ઈમારતો પર જવું જે છે એ ખુબ જ મુશ્કેલી ભર્યું બન્યો છે. એટલે લિફ્ટ જે છે એ ખૂબ જ ઉપયોગી છે એમ
હા હા લેપટોપ ખુબ જ ઉપયોગી જ છે. અને સુરક્ષા માટે પણ ને સમય માટે પણ ખુબજ સારી છે પેશન્ટ માટે તે પણ ખુબ જ સારી છે.
કદાચ ઉર્જા બચાવતી અને વધુ સુરક્ષિત ટેકનોલોજી સાથે છે આ લિફ્ટ ફ્ટ જે છે એનો સબંધ જળવાઈ રહ્યો છે અને વધારે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે થોડાક સમયોમાં એવું જ લાગી રહ્યું છે તો આજે આપણે ઘણી બધી મા વાત કરી લીધી લિફ્ટ વિશે તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આ ખબર
હા હા મને પણ લિફ્ટ વિષ ઘણું જાણવા મળ્યું તો હું પણ આભાજ વ્યક્ત કરું છું.